તો-
હલો. કેમ છો?
હ, કેમ છો?
બસ, મજામાં. કેવું ચાલે તમારે? ઘરે બધા મજામાં તબિયત પાણી?
હા હા મજામાં. તમારી તબિયત કેવી છે?
બસ મજામાં, એકદમ તાજી તરોજા.
હા હા, સરસ સરસ.
હા, મે કીધું આજે થોડું- આજકાલના જમાનામાં લોકો જે નવા આવ્યા છે. જનરેશનના એ લોકો તો આમ અમુક વડીલોનો આદર જ નથી કરતા હોતા. તમે કીધું થોડું વાત કરી લો.
હા, એ તો
એમ કહીએ તો જે ઘરમાં આમ વડીલોનો આદર થાય છે, ત્યાં સુખ શાંતિ અને સંસ્કારનો વાસ હોય છે. અને વડીલો માત્ર ઉંમરમાં મોટા નથી હોતા. પરંતુ તેઓ અનુભવ જ્ઞાન અને જીવનના અમૂલ્ય પાઠનો ભંડાર હોય છે.
સાચી વાત છે. અને જે ઘરમાં વડીલો હોય છે. એ ઘરમાં નાના બાળકોને પણ ખૂબ સારા સંસ્કાર અને આદર શીખવવામાં આવતો. તા હોય છે.
હા, એ તો સાચી વાત કીધી તમે? અને વડીલો આપણા પરિવાર અને સમાજની સૌથી મોટી મૂડી છે. તેમને પોતાના જીવનના વર્ષો મહેનત સંઘર્ષ અને અનુભવમાં વિતાવ્યા છે. તેથી તેમના અનુભવમાંથી આપણને ગણું શી શીખવા મળતું હોય છે. એવું માત્ર સલાહ આપતા નથી હોતા. પરંતુ જીવનને મુશ્કેલ પરિસ્થિતિઓમાં યોગ્ય માર્ગદર્શન પણ આપે છે.
સાચી વાત છે. અને ઘણી વાર જયારે અ એમના વડીલો આપણા ઘરમાં જે હોય છે, જ્યારે આપણને સલાહ આપ તો હોય છે, ત્યારે ઘણી બધી વાર જે યુવાનો છે. એમને કહેતા હોય છે કે તમને ના ખબર પડે, તમે ના બોલશો પણ એવું નથી હોતું. એમને ઘણી બધી સા આપણા કરતાં વધારે એવા અનુભવો કર્યા છે તો એમણે ઘણી વસ્તુઓને આપણા કરતાં વધારે સારી રીતે ખબર હોય છે, તો એવી પરિસ્થિતિઓમાં આપણે એમની વાત સાંભળવી જોઈએ. એમની જે સલાહ છે. એ સાંભળવી જોઈએ.
એ તો સાચી વાત છે.
હા.
અને ભારતીય સંસ્કૃતિમાં વડીલોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે કે આપણને બાળક બાળપણથી જ શીખવવામાં આવે છે કે માતા પિતા, દાદા દાદી. શિક્ષકો અને અન્ય વડીલોનો આદર કરવો જોઈએ. તેમના આશીર્વાદ ને જીવનની સૌથી મોટી સંપત્તિ માનવામાં આવે છે.
હા સાચી વાત છે ઈ તો.
હા. અને વડીલોનો આદર કરવાનો અર્થ માત્ર તેમને નમસ્કાર કરવો નથી. તેમની સાથે પ્રેમથી વાત કરવી. એમની વાત ધ્યાનથી સાંભળવી. તેમની લાગણીઓ સમજવી. જરૂર પડે ત્યારે તેમની મદદ કરવી. અને તેમની સલાહને મહત્વ આપવું જોઈએ. આ બધું પણ વડીલોનો સાચો આદર છે.
સાચી વાત છે. અને ઘણી વાર આપણે જોતા હોઈએ છે કે ઘણા બધા ઘરોમાં જે વડીલો છે. જે વૃદ્ધો છે. એમના જોડે
તો એમના જોડે આપણે જેટલી બને એટલી વધારે વાતો કરવી જોઈએ. કારણ કે ઘણી બધી વાર આવા બધા પરિસ્થિતિઓના કારણે વડીલોનું એકલો અનુભવ કરતા હોય છે. અને કોઈને કેઈ નહીં શકે. કારણ કે એ ઉંમરમાં એમની પાસે કોઈક વધારે વાત કરવા માટે હોતું નથી. તો આ કોઈક બે ઘડી બેસીને એમની જોડે વાત કરે તો એમને પણ ઘણું સારું લાગે.
હા એ તો સાચી વાત છે. અને આજના આધુનિક યુગમાં લોકો પોતાના કામમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે ને કે ઘણી વાર વડીલોને પૂરતો સમય પણ આપી શકતા નથી હોતા. ઘણા વૃદ્ધો એકલ તા અનુભવતા હોય છે. એમને પૈસા કરતા વધુ પોતાના સંતાનો નો પ્રેમ સન્માન અને થોડો સમય જોઈતો હોય છે. જો આપણેે દરરોજ જો આપડે આમ દરરોજ થોડો સમય તેમની સાથે વાત કરીએ. તો એમને ખુદ ખુબ જ આનંદ મળતો હોય છે.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી. અને ઘણીવાર આપણે એવું જોવું છે કે જો એમના કોઈ એમના ઘરમાં ટીવી બગડી જાય. તો એ જે ટીવી અને નુ રિપેર કરવા માટેના જે માણસો છે. એને દસ વાર ફોન કરીને એમ એની સાથે દિવસમાં વાત કરશે, પણ પોતાના ઘરમાં વડીલ હશે. એમને જોડે દિવસમાં એક વાર પણ વાત નઈ કરશે.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને વડીલોના અનુભવનું મૂલ્ય કોઈ પુસ્તકમાં મળતું પણ નથી શકતું. તેઓ જીવનના ઉતાર ચઢાવ જોઈ ચુક્યા હોય છે. તેથી તેમની સલાહ ઘણી વખત આપણને મોટી મુશ્કેલીઓમાંથી પણ બચાવી શકતી હોય છે. કેવાય ને કે અનુભવ સૌથી મોટો શિક્ષક છે.
હા હા એ તો ખૂબ જ સાચી વાત છે, પરંતુ આજકાલના જે યુવાનો છે. એ વાત સમજ તા નથી કે વડીલો પાસે જે જ્ઞાન મળે છે, એ કશે પણ બીજે મળી શકતું નથી.
હા અને કેવું થાય છે કે જે વડીલો છે એમને જે આપણે દવાઓ છે, અ ઔષધીય દવાઓ. એમના વિશે ઘણું જ નોલેજ હોય છે. જે આજના ડોક ટર લોકો પાસે પણ નથી હોતું. એટલું એમની પાસે હોય છે. અને એમની જોડે ઘર ગથ્થુ જે અ ઈલાજો છે. એમનું પણ ઘણી નોલેજ હોય છે કે કયું અ પ્લાન્ટ છે, એમાં કઈ ખાસિયત છે. અને એનાથી કયો રોગ આપણેે મટાડી શકીએ છે. એવી બધી પણ ઘણી માહિતી હોય છે એમની પાસે.
હા. સાચી વાત છે, તો અને આપણે જેટલું વધારે એમની સાથે સમય પસાર કરી એટલું જ વધારે આપણને એના જે જ્ઞાન છે. એના વિશે આપણે જાણી શકીએ છીએ. તો તમે કીધું એમ કે આવી બધી ઘણી બધી એવી વસ્ તુઓ છે જો આપણને તો એ વસ્તુ વિશે કોઈ જાણ જ નથી. તો એવું એ બધી વસ્તુ વિશે માહિતી આપણને અત્યારે જ મળી શકી જ્યારે આપણે એમની સાથે પૂછ તો સમય પસાર કરીએ.
હા એ તો સાચી વાત છે. અને આપણેે પણ પોતાના માતા પિતા છે, દાદા દાદી છે, શિક્ષકો છે. અને અન્ય તમામ જે આપણાથી ઉંમરમાં મોટા છે જે આપડા વડીલો છે એમનો આદર કરીએ. અને તેમની જે આજ્ઞા આપે એનું આપણે પાલન કરીએ તેની સાથે વિનમ્રતા થી એમની સાથે વર્તન કરી અને તેમની સેવા કરીએ આજ આપણા આમ સારા સંસ્કારોની સાચી ઓળખ છે.
સાચી વાત છે અને માતા પિતાએ પણ એમના ઘરમાં બાળક અને સમજાવવું જોઈએ, જેમના ઘરમાં વડીલો હોય કે ના પણ હોય તો પણ એમને એવા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ કે તમારે વડીલોના આદર કરવું જોઈએ. કારણ કે અને માતા પિતા એવા સંસ્કાર જ નહીં આપવા જોઈએ પરંતુ માતા પિ તાએ પણ એમના અ વડીલોન છે એમનો આદર કરવો જોઈએ. કારણ કે ઘણીવાર છોકરાઓ ઘણી બધી વસ્તુ આપણને જોઈને જ શીખતા હોય છે તો જો માતા પિતા પણ પોતાના જે મા અ વૃદ્ધ માતા પિતા છે એમનું માન સમાન આદર કરશે તો બાળકો પણ જોઈને જાતે જ માન સન્માન અને આદર કરશે વડીલોનું
હા એ તો તમે ઘણી સાચી વાત કી ધી અને આજના આધુનિક યુગમાં તો અ માતા બાળકો એટલા વ્યસ્ત થઇ જાય છે ને તો અમુક વાર તો માતા પિતા ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે જે સારી બાબત ના કવાય કે જેમને તમને જન્મ અલિયો જેમને તમને આટલા મોટા કર્યા જેમને તમને આટલું પાલન પોષણ કર્યું તમે એનો જ અનાદર કરીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો એમની સેવા ન કરો તો એ ઘણી જ ખરાબ અને ખરાબ સંસ્કારની આમ નિશાની આપ આપડણે કહી શકીએ
સાચી વાત છે તો તમારી કારણ કે તમે આવી રીતે વૃદ્ધાશ્રમમાં માતા પિતાને મૂકી આવો તો ઘણીવાર આપણે જોયું છે કે માતા પિતાને જ્યારે બાળકો વૃદ્ધાશ્રમમાં પણ મૂકી આવે છે તો પણ માતા પિતા પોતાના બાળકો માટે એક ખરાબ શબ્દ નથી નથી કહેતા છતાં એ લોકો એવું કહે છે કે
મારા બાળકને મને લેવા આવશે એમને હંમેશા માટે દિલમાં એવી આશા હોય છે કે મારું બાળક મને એકને એક દિવસ આવીને અહીંથી લઈ જશે પણ બાળકો એવું નથી કરતા અને માતા પિતાને આવી રીતે તરછોડી દે છે તો એ ખૂબ ખરાબ વસ્તુ કહેવાય અને પીડાદાયી વસ્તુ કહેવાય એક માતા પિતા માટે
હા અને કહીએ ને કે વડીલોનોો આદર કરવાથી સમાજમાં પણ સારા સંબંધો વકસ વિકસતા હોય છે જે સમાજ પોતાના વડીલોનું આમ સન્માન કરે છે તે સમાજ વધુ સંસ્કારી સુખી અને પ્રગતિશીલ બને છે
હા સાચી વાત છે તો તમારી
હા અને વડીલોનો આદર કરવો એ માત્ર ફરજ નથી. પરંતુ આપણું આમ નૈતિક કર્તવ્ય છે કે આજે જે આપણેે આદર આપીશું તે તો આવતીકાલે આપણને પણ એજ આદર અમ મળશે અને વડીલો હા અને વડીલો આપણા જીવનના માર્ગ દર્શક છે તેમના આશીર્વાદ અને અનુભવથી જીવનનો માર્ગ આપણો સરળ બનતો હોય છે.
સાચી વાત છે ને જો ઘણી વાર બાળકો જે છે એ દ ઘરથી દૂર રહીને ભણતા હોય છે અને નોકરી પણ કરતા હોય છે તો ફક્ત માર્ગદર્શન મેળવવા માટે જ નહીં પરંતુ તમે દિવસમાં એકવાર કે પછી કોઈકવાર અઠવાડિયામાં એકવાર તમે તમારા દાદા દાદીને કે નાના નાનીને ફોન કરીને એમની જોડે એકવાર વાત કરી લો તો એમને પણ કોઈ પણ કંઈ પણ વાત કરી લો તમારા દિવસ વિશે કે એમના દિવસ વિશે વાતાવરણ વિશે વાત કરો તો પણ એમને ખૂબ સારું લાગે છે જ્યારે તમે એમને યાદ કરો છો.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે એટલે વડીલો નો આદર કરવો એ એક સંસ્કારી જીવનની સૌથી મોટી ઓળખ છે અને બને એટલો તમારે એમનો આદર કરવો જોઈએ, એમનું સન્માન કરવું જોઈએ અને એમની જે લાગણીઓ છે એમનું આદર્શ રીતે આમ પાલન કરવું જોઈએ.
સાચી વાત છે.
હા વાંધો નહીં સારું સારું ચલો પછી કોક દિવસ વાત કરીશું આપડે આ વિષય પર ચર્ચા કરીશું. સારું સારું ચલો આવજો.
હા.
હા.